લો
હલો જય શ્રી કિષના.
જય શ્રી કિષ્ના. મજામે છો કેમ છો?
મજામે છું. તમે કેમ છો?
મજામે છું. શું હોર છો?
શું કરો છો. વે કુડાઈ એટલે કઈ નહી કરું છું બેઠી છું. તમારું શું વાત કરું છું. તમે શું કરો છો?
હું દીકરા કો સુલારે છું.
એટલે તમે હું કર હું કામ કરો છો ઘરે?
હું ઘર કો કામ કરું છું ને શોપ છે ન. આપા કે તમે પતા ને છે કે સોપશે અપારે
એટલે કે ક જોબ છે આપે
મારા જોબ મારા પાલક છે ને છોટા બચ્ચા કે કપડા કેન વગેરે જે જોબ છે. હ આપ કામ કરું છો ઉદયપુર છે.
અચ્છા એટલે નામ કે છે તમારે જોવું શોપકોક એટલે એટ ક કટલે વાળી મે છે તે
ક્રિષ્ના ક્રિષ્ના નામ છે. ઉડયપુર છે માલદાસ માર્કેટ છે.
અચ્છા.
હા શું. હારો આછા કપડા રાખે છે વટે અચ્છા અચ્છા કપડા રાખે છો તમે આ જો ના કમ પ્રાઇસ મેં હમ રૂપિયા હોઈ દિલાય દેવસો અચ્છો ના છોડા કામ કરો છો વા પે મળીન લકડીયા કામ
અટલે વેકેન્સી છે કે તમારે વા એટલે મારે બી વાત કરજો ને છે.
હા શું કરું સુ ને તમે આવશો ક્યાં
હા એટલે આવશે ને તમારે ઓટલે
હા બોલીયો છે સર એમનેમ પણ બોલ્યો છે સર કે ઉનકો યે ઘર ની છ લડક્યા છ પોલછો છે છોડ્યા. મેં કુ બોલું છે મારા બા કે બોલે કે માં માં તે મારે આપ ચે આ છે. તમે તીન ચાર જની છે તો મેં બોલું છો આ એ તો કરે છે. તમે બૂ તમારું નામ બ બોલયું છે મેં તમારું નામ બોલુ છું દો તીન જણી ઓર છે. બોલયુ છું મને કો સર કઈ કામ હોય તો મને બતાવજો અને મેં બોલું છું મે સરને બોલું છું સર બોલ્યા છેક હા પાજો અતા બોલ દે છું અમણાંન આવે છે. બ દો તીન દિન મે બાર અજ છું મેં ક્યા બોલ
હા હું હમણાં આવું છું હ એટલે મારે એટલે પેલા જોબ જોબ કરું છું બટ એટલે એટલે હમ હા મતલબ એ વો સર સર બને તો હેગડી દાદા લગાડ્યો કે પણ હોતે મેં જોયું છોડ દુંયું દુસરી જગા મિલ જામે તો અઠે છોડ દુયુ
હા સે
હમમ
ના કઈ સુન્યો છે આછો થ્યો હા છું બોલો સે ને આપ આપડે બચ્ચા જૂસ રાખે છેે નું તનપન બી આછું બોલે છે તમીન પ્યાર બોલે છેને તનપન બીન ના ખરજ છે. થોડો લેટ ભે જા હોતો આ છોક ને કે વ છે.
એટલે માકે એટલે સર એને હ ઘણો આ બે ઘણો સુુગલો વેટ્યો છે. એટલે યુતો બધા થોડો બી ગલતી વેજા ની છે અત્રો લડે આ ત્રો લડે છે ને જે કી કોઈ હદકો ન તો પેલે તો બતાવે ને કયું કે અહિયાં અહીં આગળ નો એટલે કર લો ને પછી હે તો બસ આટલ એવું વેવે છે ને થોડી બહત ગલતી વેજ આવેે છે તો અત્ર એવું હુંણ આવે છે ને હા તો આટલે તો છોડ ર્યું હું મેં તો યુ
હા છે, મા આસો કોઈ નની છે મારે હાચુ તે આશું બોલે છે પ્રેમ શું બોલે છે, એવું આશુ લલાય જો પ્રચરને બોલે છે બચ્ચા બચ્ચા બોલે છેને, બા કામે તો બોલે છે, બેટા એ અન લ છે તો કરી લેચ છે આસું બ છે. ને રૂપિયા કો ભી અચ્છા એ પણ રૂપિયા ડેવે છેને, અઠાર હજાર રૂપ તે દેવે છે, અને જાતે જ તો આ બા બાર હજાર રૂપિયા સ્ટાર્ટ કર દે છે. અમારે આપાર માટે જ્યાદા ટાઈમ ની વેવ છે. ઓર કઈને શો માં આ જોઈ એકલા કે થોડી તબયત સારી ની છે તો હ ઘરે રજું વરના તો રોજ જાઉં જોવા રોજ આજ દેહી કો દેહી જોવા સુભે જવા છે. શામનો વાપસ આ જાવા જ વા હ
એટલે ઘણું એવું વેર્યો છે, હમ
હા કઈ હોય છે, રોભા ઘર લ ન છેરામ છો લોગભ છે, ક્યારું બોલે છેને સબ કે હ બેટા બી છે, આપવા કપડા લાવવા તો અચ્છા રેટા રૂપિયા મે દ છે. અ કઈ હા હા શું હ ડબ્બો કરાવ છો ને
એટલે દબો ખોલાવ છેને, અચ્છા
હા શું તભ કોરે કે છેને. ચોરા પીસેને મકાન છે, આજ તમે આજોને
હા એટલે મેં ઉદેપુર જ રહ છું કે ફટવામાં ભડે પણ જાય છે.
હા શો
હમ ઓર શું કરો છો.
અ શું કને ડીગરા કો લાગ્યો છો લડાયા કર્યો છો ડીગરો તો ઘણો જ લડાક વીગીશ
હા બરોબર એટલે બાળક એનેને તો દીકરાધ એ યુઝ કરે છેને, લડાવે દુ વેદના કરન લડાાયયા કરન છે.
હા શોક ના ખેલે છે ને ઘણા લડાઈ કરેશેવા લાગે છે, તો માનીશ ને છે.
હમ્મ
હા શુ ઓ કઈ હોય હશે તમે
એટલે વા તૈયાર વ તૈયાર થઇ જઉં હે ને તમારે આવા વાસ્તે
હા તમારે આવ હા પોછો છે હા પોછુ છે, તમા તમારા ઘરવાળા મના કરે તો ને છે.
ના ના ન કરે છે, એટલે યું કેુ પંચાયત ન બેટ કટક છે તો તમારો આવો છે, કે
ક કાય રે પેટક છે.
એટલે હુ એટ અટલે ગોમતી આંટી જે બોલ્યા છે કે બેટો કે છે, કે તમે આવો છે કે સાત બજ પાંચ બજે
શું હા આવું છુને
હા એટલે પંચાયત ને છે, કે
હા.
તમે તમે આવો છો.
હા, આવું છું. હા, આવું છું, આવું છું, હા, આવું છું. હમ.
હમ.
ઘણી સુંદર જગ છે. ઉદયપુરમાં ઘણા સુંદર જગ છે. ખુબ ગુમર જગ છે ઉદયપુરમાં તો તમે ક્યાં છે
ઘણી સુંદર જગા છે
તે ક્યારે આવશે હલો.
આવે છે, આવે છે.
તમે ક્યાં આવ્યા આવશે.
અચ્છા. એટલે કઈ કઈ બનાવું આવે છે તમારું તને.
મને ખાણો સબ ખાણો ચપાતિયા વગેરે સમોસા વગેરે સબ બણા જલેબી ફાફડા મન ઢોગળા સબ બણાવો છો ને.
ઓ અચ્છા.
કઈ બી બોલો છો બણાવું જલેબી છે છે મેં પછી મેં તો આઈટી કધી ને કે રેસીપી ઉદયપુર જઈ હા હોટલ બંધા
કોસ કયો
હા મેનેજમેન્ટ કોસ કીયોના ના પચાસ સાઠ હ હજાર રૂપિયા ફસ્ટમાં જમા કરવાયા છે, હા છે.
આટ કુકિંગ ક કરી છે કે.
હા, કુકિંગ કરીને.
અચ્છા.
હા સબ ચર કઈ ભી કા સબ્જીી કઈ ભી મંચ બંડો કઈ નઈ ચીજ બનાવો બતાવે છે અછો કુકિંગ છે.
શું છે.
અરે કર્યો છે તમારે અરે કોર ડિપાર્ટમેન્ટ કર્યો છે.
મેં ઉદયપુરું કર્યું છે હોટેલ મેનેજમેન્ટું કર્યું છે મને સબ શીખાવે છે. કેમ બાર સબ જાનકારી લેવે છો.
અચ્છા.
રોટલા પણ જેવ ખાણો બણાવે છે ને તાર બાપે જો ખાણો બતાવે છે અને જે વર્ણવે છે. અને તે લોકો નાકે છે મસાલા વગેરે સબ બનાવે. બોલી છે અછો વણાવો છો તો તાપાદમા ખવાય શેને.
એટલે મને તો મહેંદી કો કોર્સ કયો છે મને મંદી કો મહેંદી આવે છે. હા એટલે મેંદી માં હું
તના દુલ્હનો ભનાવા જવું છે તમે.
હા એટલે દુલહન કોલેડ ભણાવવા જવું છે ને હા.
કટરા રૂપિયા દેવ છે તમે?
એટલે જતરા માંગુ વતા દે છે ને કંઈક એ એટલે મારે ડીપેન્ડ કરે છે મતલબ હેને કે મતબ
અચછો.
હમ
હછાને શું કામ છે એ તો
હા બટ એટલે પાર્લર મે બોલ કે તમારે એની ઓર્ડર આવે તો મળ કેવાશે તમારે નહી બનાવવાની તો મને ક દીજું છે એટલે પાર્લર વાળા બી કે છે દો તીન પાર્લર
અશો હા શું કામ શે તે એવ રૂપિયા ઘણા મલે છે અને મેં ઉદયપુમાં જાઉ તો પાંચ પાંચ છ છ હજાર રૂપિયા છે મંયા હોના ઉ ઘણા રૂપિયા લે મે લ ઘણા રૂપ પ તો હા. ફ્રેન ફ્રેન્ડ બનાવવા જવે છે બોલે જ છે. કે તું બી શીખજે મેં કે મને હોટલ મનેજમેન્ટ શીખ કે છે તો ઉદયપુર જો બી ક કામ કરું છ ઓર કટ બી વ્યવસ્થિત ગ જ
ઠીક છે એટલે કું શું ઠીક છે રખું છું હે.
હસું.